હલો
કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં.
શું કરતાતા?
બસ કશું ની. ફ્રી થયા અત્યારે.
હમ્મ. કેવું ચાલે? વરસાદ વરસાદ છે કે નથી?
વરશાદ હમણાંથી તો છે
હમ્મ
એક બે દિવસ હોય ને પછી નો હોય એવું
વાતાવરણ ચેન્જ થઇ જાય છે ને એના કારણે વરસાદ જ નથી આ સરખી રીતે અડધી જગ્યાએ આવે છે અને અડધી જગ્યાએ નથી આવતો ને એવું થાય છે.
હમ્મ. સાચી વાત છે.
હમ્મ તો આજે તો અમારે તો આજે સારું છે વરસાદ તો આયો છે. આટલા દિવસે જરાક પણ તોય એવો સ એવી રીતે નથી આયો. જરાક જરાક છાંટા પડે ને એવો જ છે વરસાદ તો એટલે. તો આજે આપડે વિ જ્ઞાનના એક વિષય લઈએ કે જેમ કે, વિજ્ઞાન એક વરદાન છે કે અભિશાપ એના વિશે થોડીક ચર્ચા કરીએ. તો કેવું રહેશે? બરોબર છે કે ન‌ઈ? હા તો વિજ્ઞાન તો હજુ આપણા ડેઈલી લાઈફમાં બહુ તે સાયન્સ છે ઈ છે જ તે. કારણ કે, આપણે સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સુઈએ ત્યાં સુધી શું આપણને વસ્તુઓનો ઉપયોગ કરીયે છીએ જે પણ‌. એમાં ક્યા કને ક્યાંક શું છે? વિજ્ઞાન છુપાયેલું જ છે સાચી વાત છે કે નહી તમે હાથમાં રહેલો મોબ બાઈલ છે. હાથમાં રહેલો જે આપણો મોબાઈલ છે ત્યારે જોઈએ કે ઘરમાં પંખો ચાલે છે, લાઈટ બળે છે પહિ રસ્તા ઉપર ગાડીઓ જે દોડે છે. એ બધામાં બધું વિજ્ઞાનની જ દેન છે એક રી તે તો અને હા તો એટલે હું
હા તમારું શું માનવું છે કે શું વિજ્ઞાન ખરેખર માનવ જાત માટે એક આશીર્વાદ છે કે પછી આપણે એને આપણને ઈ વિનાશ તરફ લઈ જાય છે એવ તમને લાગે છે કે કોઈ અભિશાપ શ્રાપ હોય એવું. તમે શું માનવુ છો એના વિશે?
એટલે એક વસ્તુના બે વિભાગ હોય શકે ઘણાં લોકો માટે સારી વસ્તુ તો ભાઈ ઘણા લોકો માટે એવી રીતે હોય કે નુકસાન પણ આ વસ્તુ એટલી જ કરે છે વિજ્ઞાન જેટલું આપણેે આગળ પ્રગતિ કરીએ છીએ એટલાં જ આપણને નુકસાન
સાચી વાત છે હા સાચી વાત છે જો એને આપણેે વરદાનની વિશે વાત કરીએ કે એને આપડે સારા પાસું જિંદગીને આરામદાયક બનાવી દીધી છે. સાચી વાત કે નહી?
હા સાચી વાત છે.
હા તો સ્પીડમાં જવાબ આપો જરાક
હમ્મ મને કપાઈ ગ્યોતો અવાજ તમારો
હા તો બોલતા રહેવાનું હોઈ અહી કનેક્ટ થઇ જાય પછી. તો આવી રીતે જો કનેક્ટ આમ કનેક્ટ થઈ શકીએ છીએ આપણે. આટલી પેલાનાં જમાનામાં આપણે આવી રીતે વાત જ નો કરી શકતાં લોકો. ચિઠ્ઠીઓ લખવી પડતી પહી ચિઠ્ઠીઓ ક્યારેક ક્યાંક જોસ્ આ ન નજીકનું હોય તો અઠવાડિયામાં પહોંચે નકર મહિના લાગી જાય ત્યારે સામેવારાનેય ખબર પડ તી વસ્તુની પછી એ જવાબ આપે તો એમાં તો છ મહિના વીતી જાય એકને એક વાતમાં તો આવી રીતે જો વિજ્ઞાન સારું છે કે આપણે તરત ઓન ધ સ્પોટ એક તો કમ્યુની કેશન માટે આજ સંચાર અને ટેક્નોલોજીને આપણે લઈએ તો એક જમાનો હતો કે, એક જગ્યાએ થી બીજી જગ્યાએ સંદેશો મોકલાવામાં શું લાગતું મહિના લાગતા હતા. તો અત્યારે તો ઘઘડીકવારમાં થઈ જાય છે વચ્ચે હમ્મ બરોબર સાચી વાત. તેમ બોલતા રો હા તો હે.. ! એકને એક હું બોલ બોલ કરશે એવું લાગે પછી આમાં તો તમને મને એમ લાગે છે કે, તમને મારી વાત હ તો મને એમ થાય તમને મારી વાત અ શું કહેવાય અગ્રી કરો છો કે નહી? એમ મને એમ થવું જોઈએ ને એટલા માટે
હા
તો હા ટોપિક તો હું જ લઈને બેઠી છું અહી આગળ તો કાઈ હોતું નથી ખોટા દાંત નો કાઢો કપાઈ જાય છે એ પછી સ્પીચમાં નથી ગણાતું એટલા માટે તો આજે આપડે ભલે ઇન્ટરનેટ જે સ્માર્ટફોન છે એનાં લીધે આપણે દુનિયાને શું છે ખૂણે ખૂણે બેઠેલા માણસ સાથે એક સેકેન્ડમાં વિડીયો કોલ પર વાત કરી શકીએ છીએ સાચી વાત કે નઈ?
હા સાચી વાત છે.
એટલા માટે પેલા તો શું હતું હા અ અડધાં લોકોએ તો પૂરી દુનિયા જોઈ પણ નો હોય ને શું ઓલું થઈ જાય પણ અત્યારે તો દુનિયા રિયલમાં નો જોઈએ પણ ફોન થ્રુ આપડે કોક ગ્યુ હોય તો એના જોડે વિડીયો
હા એટલે મળી શકે આ ગૂગલ થ્રુ આપડે જોઈ શકીએ કઈ જગ્યાએ ક્યાં શું છે? કેવી રીતે છે? કોઈ જગ્યાએ પોહોંચવું આજકાલ લોકેશનની ઓ વધારે થઈ ગ્યું છે. કોકને સ્ સરનામું આપવું આ તે ઘણું કામ આપણા માટે ઈઝી થઈ ગ્યું છે.
હા એટલે જ ને. હા દુનિયા આખી શું એક નાનું ગામડું બની ગ્યું છે એવું નથી લાગતું તમને?
હા સાચી વાત છે.
હા. જેવી રીત્ત હા બોલો જેવી એક બે તો પોઈન્ટ મલે છે. બોલવા માંડો. તો
હ હલો વાતો ગમે એટલી લાંબી કરો તોય થોડુંક
પ્રગતિ. હમ્મ એટલે પ્રગ તી જો કોમ્યુનિકેશનમાં વિજ્ઞાનને આપણને આપી છે ને, એટલું મેડિકલ સાયન્સે પણ આપણને આપ્ શું પહેલાંના જે સમયમાં જ પ્લેગ, શીત્ તળાને, ટી બી જેવી બીમારીઓ હતી. લોકો હજારો લોકો મરી ગયા છે. જેના લીધે ધે પણ હવે વિજ્ઞાને શું નવી રસીઓ, ર દવાઓ પછી ઓપરેશન માટેની જે આધુનિક પદ્ધતિઓ છે. એ શોધીને માણસનું આયુષ્ય વધાર્યું છે એમ. એક‌ અ એવા એકદમ રેર- જેવી હોયને, અસાધ્ય રોગો. એનો પણ ઈલાજ પણ શક્ય બન્યો છે અત્યારે. જેમ કે, કોરોના છે તો કોરોનામાં તો ઇન્સ્ટન્ટ ઈ લોકોએ એના માટેની વેક્સિન ગોતી છે ને, એને એમ કે ઓલું કર્યું છે.
પણ હવે, એમાં એવું છે અમુક વસ્તુ પાછી સાઈડ ઇફેક્ટ આપે છે ઘણી વસ્તુમાં ઘણી સાઈડ ઇફેક્ટ આવ્યા છે. કોરોનાની રસીના પણ ઘણાં સાઈડ ઇફેક્ટ આપણને સાંભળવા મયળા છે. હવે આપણે એના આધારે એમ તો નો કહી શકીએ અને શું પહેલાના સમયે આ લોકો માટે આ બધું વિજ્ઞાન જે છે એ લોકોને વધ ધારે એમ જૂનું લાગે છે. આનાં કરતા જે પહેલા હતું એ સારું હતું બધાને એવું લાગતું. હવે અત્યારે અત્યારની ટેક્નોલોજી આપણને
તમને ઓપરેશન થઈ જાય છે ને હાલમાં અત્યારે ઘણાંને ઈ વસ્તુની ખબર હશે કે હૃદયમાં કાણું છે, હૃદયમાં કાણું છે, પણ હૃદયમાં કાણું એટલે શું કે એ શ્ શું શરીરને નુકસાન કરે છે? કેવી રીતે નુકસાન પહોંચાડે છે? એનાંથી સુકામ માણસનું મૃત્યુ થાય છે? અને એ ઈઈઈઈ અડધાને ખબર જ નહી હોય એના વિશે એમ પણ એ કાણાનેથી જે લોકોને જ ઓલું કરવા માટેના પ્રેશનની જે પદ્ધતિઓ ગોઈતી છે. આધુનિક પદ્ધ તીઓ એ બહુ જ સારી છે. રિયલમાં જ્યારે વ્યક્તિઓ એના વિશે જાણેને તો એમને આમ અ આશ્ચય ચકીત થાય કે, ઓહ! આટલી જ આ આ લેવલ સુધીનું આ આપણે મેડિકલ સાયન્સમાં પ્રગતિ કરી છે એમ જે નાનું કાણું હોય, મોટું કાણું હોય. હમ એના ઈ હોય, એના શું કેવાય નુકસાનને એનું અડધા તો પોઈન્ટ જ નઈ ખબર હોય, લોકોને કે એનો મતલબ શું છે? ખાલી એટલી ખબર હશે કે.
એટલે ઈ બધી વસ્તુ જે લોકોને નથી ખબર એ લોકોનામાં અજ્ઞાનતા છે. વસ્તુના ડીલીટ ટેડ ને જે લોકોને ખબર છે. એ લોકો એજ્યુકેટેડ ને એવી રીતે છે. આગળ નીકળી ગયેલા છે, લોકોને બધું ખબર છે.
બરોબર છે. તેવી રીતે મેડિકલ સાયન્સ કીધી, આપણે કોમ્યુનિકેશનનું કીધું, તેવી રીતે ટ્રાવેલિગં મા પણ આપણે વિજ્ઞાનને સારી એવી શોધ કરી છે. ટ્રેન છે, વિમાન જે -જે મહિના -મહિનાઓની મુસાફરી આવે તો, વિમાન ને ટ્રેનના દ્વારા શું થાય. ગણતરીના કલાકોમાં પૂરી થઈ જાય છે. ઇવન તમે તો દુનિયાનું આપણે વિચારીએ છીએ કે ટ્રાવેલિંગ મનુષ્ય તો મંગળ અને ચંદ્ર સુધી પણ પોહોંચી ગયો છે. માણસે તો એઈ પણ શક્ય બનાવ્યુ. એટલે આપણે રોજિંદા જીવનમા , જેમ કે મિક્સર લઈ લો, વો વશિંગ મશીન લઈ લો, ફ્રીજ છે. એસી જેવી વસ્તુઓ છે. ઘરના કામોને ખુબ જ સરળ બનાવી દીધા છે. અને ઇવન ઓછામાં ઓછી દસ વસ્તુ તો માણસ ના રોજિંદા જ જીવનમાં આનાથી હોય જ છે. એવું મને લાગે છે કે એમાં વિજ્ઞાન સમાયેલું જ હોય છે. તો એ તો હું હું માનું છું. અને ભલે વિજ્ઞાન જેટલું સારું છે એ પ્રમાણે વિજ્ઞાન નું કેમ એક સિકકાની બે બાજુ હોય એવી તે નો પણ એક અંધકાર ભર્યો એક ચહેરો જ તે. જયારે માણસ વિજ્ઞાન નો જો ખોટો ઉપયોગ કરે, એમાં વિજ્ઞાન ખોટું નથી. પણ માણસ એનો ખોટો ઉપયોગ કરે છે ને, ત્યારે વિજ્ઞાન ઓલો થઈ જાય છે. બાકી વિજ્ઞાન તો સારો જ છે. પણ એનો ખોટો ઉપયોગ જેમ કે હથ થિયારો બનાઈ નાખે છે. પરમાણુ બોમ્બ જેવા કે જે એક સેકન્ડમાં આખી પૃથ્વીનો નાશ કરી શકે એટલી એનામાં તાકાત છે. અને એનું જીવતું જાગતું ઉદાહરણ તો આપડે લઈ લઈએ. હિરોશીમા અને નાગાસાકી નો ઈતિહાસ છે જ ત્યાં આપણી પાસે. તો વિજ્ઞાન ની મદદ થી હમ. તો વિજ્ઞાનની મદદ થી માણસે શું પરમાણુ બોમ્બ છે અને ખતરનાક મિસાઇલોય બનાવી લીધી છે.
હ
અને. જેના લીધે શુ નવી-નવી ફેક્ટરીઓ છે, વાહનો ના કારણે આજે પ પાણી છે, હવા છે, જ છે, એમાં પ્રદુષિત થયા છે. એ બધું પ્રદુષણ વધી ગયું છે એના લીધે, એના લીધે શું ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાઓ છે. એ આજે પૃથ્વી પર ઈ બધી વસ્તુ તું અટે સંકટ લાવી રહી. તો એ જીવસૃષ્ટિને જ ના નુકસાન કરે છે. એટલે આજના સમયમાં જે વરસાદ જોઈએ છે ત્યારે મળતો નથી. જે જ્યાં- જ્યાં જોઈએ છે. ત્યારે વધારે પડતો જ પડી જાય છે અને એમાં જે પશુપાલન છે, જે ખેતી ક્ષેત્ર છે. એ લોકોને બહુ નુકસાન થાય છે. બાકી ઉદ્યોગ ક્ષેત્ર ને તો બધા કેઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ કરી. એમ ની ઉ ઉદ્યોગ ક્ષેત્રે પ્રગતિ કરી. કરે જ ને પણ જે પ્રાથમિક ક્ષેત્ર છે આ બધા. પશુપાલન, ખેતી, ઈ લોકોને કેટલું નુકસાન છે.
રોક સાન્ત છે સાચી વાત છે
વ્યક્તિ ને પણ ઈ આળસ બગા આળસું બનાવી નાખે. ટેકનોલોજી ના કારણે તો માણસ શું છે શારીરિક રીતે આળસું બની જ ગયો છે. નાના છોકરાઓમાં હ કરો એ પોતે કટ કર નાના બાળકો યુવાનો માં પણ મોબાઈલ ની લત વધી ગઈ છે ને અને એના કારણે માનસિક હા એને આંખોને નબળાઈ આઈ જાય છે બાળક એકલું, પડી ગયું છે, અત્યારના જમાનામાં એકલતા આવી ગઈ છે બાળકોમાં.
માં રમત ગમત, મે એ લોકોને ઇન્ટરેસ્ટ નથી રહ્યો એટલો બધો અને
કે એ આઈ ના કારણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે. હા એના કારણે ફેક્ટરીઓમાં તો માણસોનું કામ મશીન કરવા લા તો એ લોકો એ પોતાની ઘણા લોકો જ પોતાની નોકરીઓ ગુમાવી જ રહ્યા છે. ત્યારે તો એ ઓટોમેશન ના કારણે બેરોજગારી આવી ગઈ છે. એટલે વિજ્ઞાન પોતે ક્યારેક સારું કે ખરાબ નથી હો એ વિજ્ઞાન તો એક તલવાર જેવું છે જો એ તલવાર કોઈ ડોક ના હાથમાં હોય તો એ ઓપરેશન કરીને, કોઈ નો જીવ બચાવી શકે, પણ જો એ કોઈ ગુનેગાર ના હાથમાં હોય તો કોઈ ન જીવ લઈ. પણ શકે બરોબર હા, મા ઉર્જાથી તમે વીજળી બનાવી શકો પણ હવે તમારે બોમ્બ બનાવીને વિનાશ જ, કરવો છે તો ઈ આપડે કરવાનું છે ન ક્કી કે એનો ઉપયોગ કેવી રીતે કરવો કારણ કે વિ જ્ઞાન એ ખુબ સારો ગુલામ છે, પણ બહુ ખરાબ માલિક છે આ લાઈન તો મને બહુ જ ગમે છે. કે ઈ સારો એવો ગુલામ તો છે, પણ માલિક બનશે ને તો બઉ ખરાબ કરશે. એટલે ચલો તો આજે આપડી ચર્ચાને અહીંયા જ વિરામ દઈએે ભલે.
સાચી વાત, છે ભલેને કાઈ વાંધો,